હલોવ આ આપણે ફરવા માટે જવાનો અનુભવ કહીએ છે રોજે કોઈ તારો કે સર કોઈ દર્શન કરવા માટે જવું ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે પગપાળા દર્શન કરવા માના દર્શન કરવા માટે જતા હોય છે તો એના માટે તમારે શું કેવું છે?
હા સર અમે પણ પગપાળા યાત્રા કરીએ છીએ જેમ કે અંબાજી અંબાજીમાં અમે દર અરે એ ભાદરવી પૂનમે અમે પગપાળા યાત્રા કરીએ છીએ. શું તમે અંબાજી પગપાળા યાત્રા કરો છો?
હા જે જરૂર કરીએ છે
હા સર અમે પણ અંબાજી જીએ છીએ અમને બહુ મજા આવે છે અમે તેડીએ છીએ ચાલતા અમારી ટીમ આખે છે અમારી ટુકડીમાં અમે અગિયાર બાર માણસો છીએ જેમ કે અમારા કાકા બાપા ના છોકરાઓ ને અમારા અમે હું પોતે ને એવા બધા અમે જઈએ છીએ જો અમે ઓછુ ચાલીએ તો પેલા અમે મારા ગામ માંથી દર્શન કરીને આગળ વધીએે છીએ. જેથી અમે અમારા ગામના દસ અમારા ગામમાં નખ ભગવાન ના દર્શન કરીએ તો અમને બહુ સારું લાગે જેના કારણે અમારી રક્ષા પણ થઈ શકે એટલે અમે દર્શન. કરીને પછી ઉથી હેડીએ છીએ આગળ. કેમ્પો વધુ પ્રમાણમાં જોવા મળે છે કેમ્પો આમાં ખાવાની મજા આવે છે. એ માટે કેમ્પો બહુ સારા હોય છે અને. કેમ્પમાં તમારો શું અનુભવ રહ્યો છે?
હા સર જયારે અમે ચાલતા જએ છે ને તારે એ ઘણા બધા એવા લોકો જે જેવું આવી વ્યક્તિઓનું સેવા કરતા જોવા મળ તા હોય છે જ્યારે ઘણી જગ્યાએ દવાખાના પણ આવેલા હોય દવાખાનાને આપડે કેમ્પ જોવા મળતા છે જો લોકોની ઘણી જગ્યાએ સર કેમ્પ એવા પણ આવે છે જો. ફળો પણ આપતા હોય છે ઘણા બધા એવા કેમ્પો હોય છે જ્યાં તમારું મનોરંજ પણ પૂરું કરો. પૂરું પાડવામાં આવતું હોય છે સર. અ ઘણી બધી જગ્યાઓ પણ તમને જોવા મળતી હોય છે જયારે તમે. ચાલતા માણસ. માટે જાઓ છો ત્યારે ઘણા બધા એવા કેમ્પો આવે છે જેમાં. અને જમવા માટે ઘણી બધી આઈટમો જોવા મળતી હોય છે ઘણી બધી જગ્યાએ. એ સાદુ જમવાનું મળતું હોય છે તો. ઘણી બધી એવી જગ્યા તમને ખાવાનું મળવા. હોય છે. જગ્યા એવું પણ તમને જમવાનું મળે છે. તે સારું કોઈ જગ્યાશ મગ તને. જોવા મળતો હોય છે તો હોય છે સર અલગલ એક વાર અમે ગયા હતા સર તો ત્યાં એક બાજુ જમવાનું હતું તો એક બાજુ આરામ કરવાનો માટે પણ હોય છે સર એવા બધા રુમ બા મોટા મોટા બંધાવવામાં છે જેમાં લોકો પોતાનો આરામ કરી શકે છે. અને એ લોકો ને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવા બધા પ્રયાસો કરવામાં આવતા હોય છે.
હા સર. અમે પણ કેમ્પમાં જઈએ છીએ એટલે અમને પણ સારું લાગે ખાવાની મજા આવે. અને હારે હારી આઈટમો પણ મળે છે જેના કારણે ત્યાં હારું ખાવાનું મળે છે અમુક અમુક કેમ્પમાં તો કલાકારો પણ રાખવામાં આવે છે. જેના કારણે આપણ ને. ખૂબ મજા આવે નાઈટ પ્રોગ્રામ હોય ગરબા પણ હોય છે અને. ત્યાં મોટા મોટા કેમ્પો લગાડવામાં આવે છે જેથી આપણે યાત્રીઓને થાક લાગે તો તે કેમ્પોમાં આરામ પણ કરી શકે છે. અને પાણી ની બ‌ઉ વધુ પ્રમાણમાં પાણી ની બચાવ કરવો જોઈએ. કારણ કે ત્યાં. હા આપણે જઈએ છીએ તો રસ્તા ઉપર બોટલો પણ વેચે છે તો આપણે બો ટલોને લઈને તોડી દેને જઈએ તેને આપણે પીવી જોઈએ અને જો આપણેે પીવા માટે પાણી જોતું હોય તો જ તેમના પાયે થી બોટલ લેવી જોઈએ એ ના આપણે પાણીનો પણ બગાડ થઈ શકે છે અને આપણે અ જયારે પગપાળા યાત્રા કરીએ છીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા પૈસા છે એ આપણે સેફ જગ્યા રાખવા જોઈએ કારણ કે ત્યાં આદિવાસી વિસ્તાર હોય છે તે લોકો આપણને અમુક લોકોને એકલા જ જોઈ જાય તો તેમના થી લૂંટ પણ કરે છે અને
એ અમુક અમુક ને તો તે ઘા પણ કરીને તેમને એ દા દવાખાને પણ ભેજે છે જેના કારણે આપણે ત્યાં રાખવું જોઈએ કે આપણે ટુકડી થી નોખું ના પડવું જોઈએ અને પહાડી વિસ્તારમાં તો બિલકુલ નોખું ના જવું જોઈએ કારણ કે ત્યાં આદિવાસી લોકો શરાબ પીને બેઠા હોય છે જો આપણને નુકસાન પણ કરી શકે છે ને આપણે ત્યાં જઈએ તો આપણે
એ ચ્યાય આડા અવડે જવું જોઈએ નહી. અને કેપમાં પણ જો કે ધ્યાન રાખવું. એ કે આપણો મોબાઈલ એ સાત સાત સાચવીને રાખવો. જોઈએ. કારણ કે ત્યાં મોબાઈલની પણ ચોરી થઈ શકે છે. એટલા માટે આપણે સૂતી વખ તે બહુ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે મોબાઈલ ચાર્જમાં મૂકીએ ત્યારે પણ ધ્યાન રાખવું જોઈએ. શું કેવું તમારું મોબાઈલ વિશે?
હા સહી બાત હૈ. કયુંકી સરમ બાત હે. ક્યુકી જ્યાદા જ્યાદા ભીડ વધે છે તો. કોલ ચૂરુ હો જાતા હૈ. એક બારા મારા ભાઈકા મોબાઈલ ભી ચોરી હો ગયા થા. ઓર વોલેટ ભી ચોરી હો સર વોલેટ ચોરી હો ગયા થા. પર ક સર જબ ખાના ખા રહા થા ખાના કબા જો ખડા હુવા થા વોલેટ ઉસકા વહી પડા રહા ઔર બેઠા તા લે લિયા થા.
પર વો જબ વાપસ ઢૂંઢને કે લિયે આયા તો કોઈ કોઈ બતા નહિ રહા ક્યુકી નહી સબ મના કર રહે હૈ દેખો સબ કુછ દિખા નહિ. ઓર મેં વેટરો સે ભી પૂછા વોભી મના કર રહા થા. મેં ફિર અ જબ તો કેમેરે સે દેખા ગયા તબ હમ કો પતા ચલા કે ફિર હમ પાસે ભાગે વોલેટ લે લીયા. ચોરી હોતી રહેતી હૈ જો વોતો આપ માને ચોરી. તો બહુ સર ભીડ હોતી તો ઈસમે ચોર તો આયગે ના સર. લેકિન યે હમારા તો ઈતના હી કહેના કે જો ભી ઘૂમને જાતે હે તો ઉસકો ચોરી નહી કરની ચાહીએ. કારણ કે કે ભાઈ અ કુછ સુવિધા નહી હોગી જો ઈસમે સારે પેશ તો હોગી તો વાપસ કર કે એસે જાયેગા પ્રોબ્લેમ હોગી ના સર ઈસી લિયે મેં તો ઈતના હું કહુંગા કે કબ સે જીતના હો પાય કમસે કમ ચોરી ન હો સુવિધા સરકાર કરે. આપકા ક્યા કહેના?
હા સર જો આપણે અંબાજે જઈએ આપણને ઈમરજન્સી કોઈ હોય. કોઈ ચોરી થઈ ગઈ હોય, ઇમરજન્સી કોઈ ખોવાઈ ગઈ હોય. તો આપણે કોઈ પણ મુશ્કેલી સમયે ભુલાશે નહી અંબાજી મંદિર દેવ. દેવસ્થાન ટ્રસ્ટના કોન્ટેક માં રહીને સંપર્ક કરવો જોઈએ. જો તમે અંબાજી પગવાડ યાત્રા નું આયોજન કરી રહ્યા છો તો હું મને જણાવ. કે આપણે ત્યાં અંબાજી જઈએ છીએ એટલે આપણે એ ખોવાઈ ગયેલી વસ તો જો કોઈ અમુક પણે માણસ પણ ખોવાઈ જાય છે. ત્યાં લોકો માણસ ને વાપરી લે છે એવું બધું કરે છે. તે માટે આપણે અંબાજી મંદિર દેવ ટ્રસ્ટ ટ્રસ્ટના સંપર્ક કરવો જોઈએ.
હા સર જયારે અમે ભ પણ જયારે સર આપે અંબાજી ઉપર તો રાતે પહોચી જઈએ ના સર તારે દર્શન કરવા માટે જ જવું હોય છે તાર દર્શન બહુ ગબર માટે બહુ જ્યારે ગબ સર આપણે ગબર માથે તારે ગાવામાં એક મંદિરે સર જો પુરા આધા કા આધા મહેલ સોના કા બના હુઆ હૈ.
હ
તો વાસ દર્શન કરને હોર જબ દર્શન કરવા જાતે ચલો. બહુત ભક્તો કી બહુત બડી લાઇન હોતી ઓર સર લાઈનમ લાઈન મેં પડતા હૈ દર્શન કે લિએ જબ આપ દર્શન કરકે વાપસ આતે હો તબ ગબ્બર પે દર્શન કરને કે લીએ જા રહેન બહુ જયાદા ભીડસર દેખને કે લીએ મિલતી હૈ બહુત સારી વીડસર. ફીર હમકો ચલકે સર જાતે હૈ ઓર જબ જાતે હૈ ગબ્બર પે તો થોડે થોડી દેર ચલતે રૂકના પડતા હૈ કયોકિ ઓ સબ કુછ ધીરે ધીરે સબ દર્શન કરકે જાતે હૈ ઉ સીડિયા ચઢની પડતી હૈ. એ હમકો બાદ મેં લેકે સિડીયા ફીર હમે ધીરે ધીરે જયા વાપર ફેર વહા સે હમકો ચઢ બસ લેની પડતી હો બસ લેને કે બાદ સર ફિર હમ દર્શક કરકે વહા સે જો ભી બસ શાદી લેની હૈ વો લેકે સીધા ઔર ઘર આ જાતે હૈ સર.
હા સર આપણે અંબાજી પગપાળા યાત્રા કરીએ છીએ. ત્યારે અંબાજી જતી વખતે રસ્તા ઉપર પોલિશિંગ ના થાય અને પ્રદુષણ ના થાય એ માટે આપણેે શું કાળજી રાખવી જોઈએ?
સર એના માટે જયારે પણ તમે જતાં હોય તો સર જો પણ તમે જો પણ વ્યક્તિ કોઈ પડીકા બડીકા આપે છે તો સર જતના કમ બને જો ભી જાતે રસ્તો મે ફેંકના નઈ ચાહિયે સર. ઉસકો એક જગહ પે જબે કચરાપેટી જબ આપકો દીખે વહી આપકો વોહ સબ ઈકઠ્ઠા કરકે નાખયા જે જિસ કે કારણ શે પ્રદુષણ કમ હોગા ઔર અચ્છા રોડ કે સફાઈ સાફ સુથરા સબ રખના ચાહિયે જીસકે કારણ બહુ અચ્છા હો શકે ઔર કવોલિટીમા સર અભી ઓ જબ સર અ અંબાજી જબ ચલકે જાતે હૈ તો સર તો બાજુ મેં બહુત બહોત સર ટ્રાફિક હોતા હૈ ઔર જો હોન સંભાવના ખૂબ જયાદા રહે છે. ચમ્પલ એક બાજુ કરર્ષ સબકો એક હી બાજુ સબકો ચલના ચાહિયે. ના કે કોઈ ટક્કર માર દે કર એસે કીસી કી જાન ભી જા શકતી હૈ. સરકાળ બહુત લોકો કા જાચ પડતાલ કારડામાં એક હી સાઈડ સબકો ચલના ચાહિએ ઔર સર ધ્યાન રાખના ચાહિએ. ચાહિએ ના કો સફાઈ કરના ચાહિએ
હા સર જરૂર આપણે જયારે અંબાજી જઈએ છીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે એ અ રોડ ઉપર આપડે આમ કે તેમ ચાલવું જોઈએ નહીં એક જ સાઈડ ચાલવું જોઈએ. કારણ કે ત્યાં ટ્રકો બહુ હેડે છે જો તે હાલ એક્સિડન્ટ બઉ બઉ થાય છે તે માટે સાચી જ વાત છે કે આપણે આ આડે અવડે દોડવું જોઈએ નહીં એક જ લાઈનમાં ડવુ જોઈ જેના કારણે આપણને નુકસાન ના થાય અને એ રોડને પણ એ રોડ પણ સારો લાગે અને ખાય પણ સારું એ માટે આપણે ત્યાં પ્રદુષણ ના થાય એ માટે આપણે કોઈ કચરો રસ્તા પર રાખવો નાખ ખવુ જોઈએ નહીં અને આપણે પડીકા ખાવા લઈએ. છીએ તો તે પડીકનો કચરો જ્યાં કચરા પેટી આવે ત્યાં નાખવો જોઈએ શું તમે કહી શકશો કે આપણે અંબાજી જઈએ વસમાં નદી આવે તો એ નદી એ નાહવાની મજા કેવી આવે શું તમે તમારા શબ્દોમાં વાણ છો?
હાજ સર જયારે અમે સરજઈએ છેીએ ત્યારે
જરૂરતાથી આગળ ધોતા જયારે નદી આવે છે ત્યાં નદી માં નાહવાની ખુબ જ મજા આવે છે. ઘણા બધા લોકો નદીમાં નાહતા હોય છે. એટલે સર ઠંડુ એકદમ ઠંડુ પાણી હોય છે જો પણ પહાડસ પાડી આવે છે જે બજુ પહાડ પાણી આવતું હોય છે એકઠું થઈ જ પાણી આવે છે ત્યાં રસ્તા નીચે થી નદી વહે છે જેમાં લોકો ઘણા બધા નાવતા હોય છે અને એવ આનંદ મેલાવતા હોય છે નાવાની ખુબ જ મજા આવે છે ઘણા બધા નાતા હોય છે અને સાથે મળીને નાવે છે અને ખુબ જ મજા આવતી હોય છે નાઈને સર ક્યાં બરે નીકળને કપડાં બપડા બદલાય ને સર સર કપડા વપડા બનાવીને કે્પમાં જતા હોય છે અને ત્યાં મા હોય છે બધા સાથે મળીને જમીને તે ચાલવા ચાલુ કરે છે અને માનવ દર્શન કરવા માટે મંદિરે ધામ જતા હોય છે અને બધાના સાથે ચાલે છે અને સારા એવા દર્શક કરે છે દર્શન કરીને બધા એક સાથે બસમાં પકડીને બધા